હલો આવાજ છે
હમ્મ
હલો શું કરો છો?
કઈ નહી.
જમી લીધું?
હા છેમ
હા તો આપણે કઈક ખેતી વિશે વાત કરીએ ખેતી પશુપાલન
લિમિટ.
તમારો અવાજ કેમ ક પાઈ કપાઈ ને આવે છે.
હેલો.
હા ત એ વગે બોલો ને થોડું સારું લાગે હમ. હા હવે આવ્યો મારે કઈ બેકગ્રાઉન્ડ નો અવાજ તો નથી હા
થોડું આવે છે વધારે પણ તમારી લિમિટ પૂરી નથી થઈ.
ના કશો વાંધો નહ કઈ શું નથી પૂરી થઈ મારે. પણ હું એમ કેવા માંગુ છું કે ખેતી અને. પશુપાલનમાં જે લોકો ખેતી કરે છે પશુપાલન પણ કરે છે. તે ઘણું બધું કમાતા હોય છે મને વાત. હમણાં અમે પણ ખેતી કરીએ. અમે જે હમણાં અમારે પચાસ મીઘા જમીન છે એમાં. અ જે વીસ વીકાા મગ જમીનમાં મગફળી વાય છે. વિમત ફરી તો સારી છે પણ. જે દવાઓ પણ સારી મળી રહી છે. છે હ મગફળીમાં તો ઓછું છે ખબર છે કે. એક મહિનો થયો છે છતાં સારો વિકાસ કહેવાય અને જે બીજી ત્રીસ. જમીન માંથી દસ વામાં હું પશુપાલન કરું છું. અને જે બીજી દસ વીસ વીઘા જમીન હાલમાં તો મે દસ વઘા. જમીન ઉધડ આપી દીધી તમને ખબર હતો કદાચ જે જમીન હું ઉધડ આપું તેના મને. દર વર્ષે પૈસા મળે. એવું હોય તમને કા ખબર હતું તમે પણ ખેતી કરતા તો તમે પણ સારી માહિત. ખેતી વિશે ઘણા બધા લોકો આના જે ભારત. જે ખેડૂત પ્રધાન દેશ લોકો કહે છે એ રીતે ખેતી. પણ સારું બધું કમાવાની છે પછી જે. આપણે અન્ય વ્યવસાય પણ તમે કદાચ જોયા હ ખેતી છે પશુ પશુપાલન છે તમે પણ જે વ્યવ કરો છો તો તમે જે ખેતી કરો તેના વિશે માહિતી આપ.
ખેતી તો કરો છો પણ જેમ કે મને બહુ સારું લાગ્યું જેમ કે મારે પાસે. એગ્રો ને બહુ મોટી દુકાન છે જે સરકારી એગ્રો ની દુકાન આવે છે ને. એ દુકાન છે અને તે પિરણીમા અને. શિસામાં બંનેમાં છે જો તો તમે એટલી મોટી પચાસ વીખા ખેતી કરતા હશો તો તમે મારા અંદાજ મારા દુકાનેથી લઈ જશ તો હું તમને એક ઓફર તમને દવા આપીશ પણ સસ્તી દવા આપીશ જેમ કે તમારી એ જે વિટામિન વાળી દવા હોય છે ને
મે લઈ ગયા ત.
હા વિટામિન વાલે દવા હોય છે ને જે આયુર્વેદિક વાળી દવા એ અમને તમને વધારે પ્રમાણમાં જે. આવક પ્રાપ્ત થાય અને જે ફળ દ્રુપતા જે આ ઘણું બધું એ ખેતી માંથી બધું પ્રાપ્ત થતું હોય છે. જેમકે એવી રીતે આપણે જો ખેતીની અંદર અમારી દવા જે અલગ અલગ. પ્રકારની દવા આવતી હોય છે જેમ કે તમે ખેતરમાં નાખો છો. પી પાક સારું મળે છે પછી ને જે નેસે વધુ પ્રમાણમાં ધન બેસે છે પણ વધુ પ્રમાણમાં. ત્યાં બેસતું હોય છે ફૂલતું હોય છે જેમ. આ ઘણી બધી મોટીું વસ્તુ થતી હોય છે જેમ કે જમીનને પોહચી રાખતી હોય છે પછી. કીટાણુઓને મારતી હોય છે કીડાઓને મારતી હોય છે. જેમ કે તમે સારી ફુવારામાં દવા આપ છો તો. તમારે મહેનત બચી જશે પણ જેમ કે તમે અંદર જો પગ મુૂકશો તો ત્યાં ખાસ બીજો ત્યાં ઉગવાનો. ઘણો બધો ચાન્સ થઈ જતો હોય છે તો મારે એટલું જ કેવું છે કે તમે જે દવા વાપરો છો ને તે અમારી અગ્રથી જે નાવે એક દવા આવેલી છે જે એમનું નામ છે એનોમિયા એનું બીં જો અમારા તમારા ખેતરમાં જો નાખશો ને તો વધુ પ્રોત્સાહન આપશે અને તેમાં વધુ ગ્રહણ કરે છે જે તેેજ ગ્રહણ કરતું હોય છે ને જે અમારી દવા છે તે વધુ પ્રમાણમાં ભેજ ગ્રહણ કરે છે વધારે તમારા પ્રમાણમાં ફૂવારા હાકવા પડતાં હશે ફૂવારા નહીં હાકવા પડતાં જેમ કે એવી રીતે ભેજ આખો બધો સંગઠન કરીને એક પગ રાખતોું હોય છે જેમ કે એવી દવા અમે રાખીએ છીએ અમારે એટલું જ કેવું છે કે જેમ કે જે ત ફુવારા માગો તો પણ તમારી મહેનત બચી જાય અને જે પંપા આખો તો પણ તમારે મહેનત બચી જતી હોય છે
તો તમે જે ખેતી ના વાત કરી જે દવા તમે એમોનિયા વાપ આવિ છે એ પણ હવે મારે લઈ જવાની ઈચ્છા છે તમારી એક રમાંથી ખડી પણ તમારી એગ્ર માંથી જ લઈ ગયો હતો પણ એવું છે ને અમત તો જેવું કે જેી ર મગફળી અમુક એવા તો એગ્ર વાળા એવા હોય છે જે ખાલી દવા એટલી મોઘી મઘી આપે બિયારણ પર મોઘું આપે ક ઉત્પાદન પણ ના થાય જેના કારણે ખેડૂતોને મોટું નુકાન નાન થઈ જાય છે અને જે નથી ખડૂ ખેડૂતો દવા આપતા કે મારે જેમ નવાજ આવે છે વધારે
હા થોડોક આવે છે થોડું વધુ બ્ર્ણમાં તો નથી આવતું પણ પચાસ ટાકા આવે છે
હા તો મારો તો અવાજ કમ્પ્લીટ આવે છે ને
હા તમારો કમ્પ્લીટ આવે છે એકદમ
હા તો હું એમ વાત કરતો હતો કે જે અનધિક કીટાણુને મારવાની દવા પણ એ ખોટું પડે કારણ કે કીડા જીવ જંતુઓ આપણે જે જીવ જંતુઓ છે એ જમીનને પોહોંચી રાખવાનું કામ કરે એટલે જે મગફળી જેવા બટાકા પછી વાવતા નથી એવા દાણા હ ને ફૂલે એના કારણે તેમનો વિકાસ થાય પણ એ હાલમાં તો નથી હાલમાં આ કોઈ ફૂગ વળી હોય તો આપણે ડાયરેક્ટ દવા નાખી દેતા હોય છે ખેડૂતો પણ એવું નાખ જો આપણે તેમાં પૂરતી માહિતી મેળવી જોઈએ કે શા માટે ફૂગ વળે છે એનું કારણ છે તો એવી રીતે આપણે કદાક માહિતી મેળવી તો આપને એવું ખબર પડી રહેે કે આ ફૂગ નું હવે જે જંતુનાશક દવા તો ના ના કોઈ પણ તમારી એકજમાં જે ઘણી એવી દાવા મળે છે જેનાથી જંતુઓ તો જંતુઓ તો વિના નથી થતો પણ ઘણા ફાયદા પણ થાય છે અને જે સારું ઉત્પાદન પણ મળતું હોય છે એટલે હું એમ ક મામાંગુ છું કે જો આપણે આવી રીતે જો કરતા રહીશું તો તમારી દવા પાસે એકડથી લઈશું તમને ઘણા ફાયદા થશે અને જે રીતે તમે વાત કરી કે એમોનિયા એ પણ હવે હું લેવા આવું દ દ દિવસમાં અને તમે જો કદાક તમે પણ ખેતી કરતા હશો તો મને થોડી ખે. જે પછી જે ખેતી પશુપાલન પછી એવું બધું ઘણું કરતા હ. તમે વ્યવસાય પણ પોતાનો છે તો મને જે ખેતી.
હા તમારી વાત સાચી છે. હ મારી જમીન તો જે મારે તમારે. પચાસ વીઘા છે એમ કે અમારે જે અગ્રોની દુકાન છે ને એ પ્રમાણે અમે્રી અમારા જોડે. સ્વીખત જમીની છે જેમ. કે અમે પાંચ વીઘા ટોરો માટે કાસારો વાવીએ છીએ અને. પચી વિકા છે ને એ અમને. આખું મગફળી વાવીએ છીએ બાજરી વાવીએ છીએ એરંડા વાવીએ છીએ. એમ અલગ અલગ ખેતરો માં અલગ અલગ ખેતી કરીે છીએ જેમ કે અમારે. એક ખેતર માં એક ખેતી કરીએ તો પણ અમને નુકસાન એ ના થાય ને વધુ પ્રોફિટ ના થાય. જનકેમજે ભગવાન જે કુદરત જે સરખું આપે છે એ પ્રમાણે અમે લેવા વાળા માણસ છીએ જેમ કે. હ અમારી યાગ્ર માંથી જે પૂરતી માહિતી મળવા પાત્ર જો અમે અલગ અલગ વાવેતર. કરીએ છીએ જેમ કે આ સિઝનમાં હાર વધુ સારું થાય આ આ ટાઈમે. આ એમનો ટાઈમ છે તો આ છે હરે આ ખેતી. માં તમે આવા આવશો તો એ બધું વધારે થશે એમ અલગ અલગ મમને વધુ જ મળતું હોય છે. જેમકે હાલ હવે એરંડા વાબાની સિઝન આવી ગઈ છે જેમ કે ભરપૂર પ્રમાણમાં વરસાદ થઈ જશે. ત્યારે અમે એ રરંડાવાઈ દેશું જેમ કે એ પંદર વીસ દિવસની અંદર ત્યાં. થોડાક બહાર આવી જશે ત્યારે અમે એક મસ્ત હા ખાતર નાખી દેશું. પછી ખાતર નાખીને જે વધુ પ્રમાણમાં એનો ખોરાક કરે છે પોશાક. મળે છે એનું એ પ્રમાણે અમે પણ દવા સોી નાખ. જેમ કે અંદર ઘણી બધા ઈરંડામાં ઘણી ભ દવાઓ. દીવાતો પડતી હોય છે જેમ કે કાતરા પડતા હોય. ઈળ પડતી હોય છે એના માટે અમે એક દવા રાખી નાખીએી દવા જો અમે છાંટી નાખી ને પંપે કરીને તો પણ એ અમને. કઈ ઓલું ના થતું હોય છે નુકસાન નઈ થતું હો હતું હા એટલે મારે એ કેવું. છે કે જેમ કે તમે અમારી પ્રમાણે જો એવી રીતે તમે ખેતી કરશો ને પચાસ વીિકામાં. તો પણ એ તમારે. વરસાદ ની અંદર નુકસાન એ નહી થાય ગરમી ની અંદર એ નુકસાન નહી થાય અને. સારી રીતે તમે જે કામ કરી શકો છો ને એક કામ કરી શકશો જેમ કે અલગ અલગ. પ્રકારમાં કામ આવતા હોય છે જેમ કે. તમે મગફળી વા આવતા હોય છો મગફળી ની અંદર જે પેરમની હોય છે પેરમની અંદર. જો ચોક્કસ સમયે તમે મગફળી વાવો તો એ ચોક્કસ. કોઈક દોણ ઉગી જતો હોય છે બીજ પણ બધું આખું હા હા.
થોડી મારી જે હું ખેતી પણ કરું અને જે. જો ઢોરનોો તબેલો કરું છું તેના વિશેે પણ હું તમને થોડી માહિતી આપ. કે મારે જે દસ વિકામાં જે જેસો ગાયો રાખું છું. તેમાં મેં બે બે ભાગને પાંચ ભાગમાં રિવાઈડડ કરી દીધા છે. એમાં હું એક દરેક બે ભાગ છે જે બે વિઘનો તે. વીઘામાં કાસચારો વાવો અને વીઘા માં તબેલો છે. એટલે એમાં દરેકમાં પોતા પાંચ સી એ રાખેલા છે. પછી પા પાંચ મેનેજર છે.
હા હા.
એમ એવી રીતે કરીને મારે ઘણું બધુંો. ફતા છે એવું દિવસનું ગાડું તો. પણ દસ પચાસ હજાર લીટર જેટલું દૂધ ભરાવતો છું મારે પોતાને. પોતાની ડેરી પણ છે એટલે કારણ કે જો દૂધ એટલું બધું ઉત્પાદન કરું. એના કરતા ડેરી માં આલુ એને. કરતા પોતાની ડેરી કરી પણ વધુ ફાયદો લેવો એ સારી વાત છે, સારું કેવાય એટલે મારે પોતાની ડેરી છે પછી જે પાંચ મેનેજરો છે ને તેની અંદર દરેક મેનેજરની અંદર ત્રીસ વ્યક્તિઓ કામ કરે. જે ત પસોને હા. બરોબર છે જે બેસો ને પછી ખાસ ચારો નાખે દૂધ દોવાનું તો મશીન છે અમારી પાસે જેનાથી લોકોને મહેનત ના કરવી
હા લોકોને મહેનત ટુંક સમયમાં કામ થઈ જાય
હા ટૂંક સમયમાં કામ થઈ જાય અને ઘણો ફાયદો થાય એટલે સમય બચત થાય પછી પૈસાની બચત થાય એટલે હવે જે મગ ફળી પછી એવું બધું પણ અમેવાઈએ છીએ ઘાસચારામ તો જો મકાઈ વાય છે. ગસો માટે હાલતો અને જે થોડી ઘણી રજગાર બાજરી ભાઈ છે અને જે જૂઠ નથી આવતા તે પણ છે અમારી એક દીકાામાં આખા ઝૂંઠ વાયેલા છે એટલે ઘણો બધો ફાયદો થાય એવી રીતે પછી તેમના જે મેનેજર છે ને તેનો એક મેન મેનેજર છે. જે પાંચો ની સંભાળ રા છે. પછી એક એક સી એ પણ છે જે મને એક મોટો સીએ જે બધું જ પા છેની માહિતી જે ડેટા કલેક્ટ કરે કે કેલો નફ થયો કેટલું નુકસાન થયું કેટલી જે કેટલું ખાતર લાવી પછી કેટલું ખાંડ લાવ્યું કેટલા કેલ્શિયમ વાળા પાવડર લાવ્યા એટલે બ હું વાું હું તને એટલું પૂછું મારે તને એવું કેવું હે વાપડ તસ કે હું તમે જે ખેતી આ જે પશુપાલન કરો એમાં કયા કયા પાવડર દવાઓ કય ક ખાંણ વાપરો એની માહિતી આપો ને
હા હું એમને તમને આપી દઉં કે જેમ કે અમે પશુપાલન કરીએ છીએ જેમ કે અમા દુકાન આવેલી છે ઓલે પશુ આહાર જે હમ ત્યાં કાકા પાપડી રાખીએ છીએ પછી જે મ પે ખોણ આવતો પછ એ રાખે છે પણ અમે એ પ્રમાણે ઓર્ગેનિક પાવડર હોય છે. દવાથી મળતો હોય છે એ પડર માંથીમે ભને પછી અ પશુપાલન ને સારતા હોય છે સાગર દાન ની અંદર છે સારતા હોય છે. તેમાં વધુ પ્રમાણમાં ફેટ મળતા હોય છે વધુ પ્રમાણ એ દૂધ મળતા હોય છે એમ અલગ અલગ જે રીતે દૂધ આવતું હોય છે. મારે એટલું કેવું છે કે જેમ કે વધુ પ્રમાણમાં તબેલા વાળા માણસો છે ને એ સર એક ટાઈમ શારનાખને એક ટાઈમ ખાણના એક એક ટાઈમે શારનાખને એક ટાઈમ ખાણનાક એમ અલગ અલગ રીતે એ એમ કરે છે તો એમનું વધારે પ્રમાણમાં દૂધ કાઢટે છે. અને એમનું સમય ને સમય ને બાધ બધ બચી જતું હોય છે હા હા અલગ અલગ એ પ્રમાણમાં એવી રીતે બચી જતું હોય છે જેમ કે પણ વાત સાંભળી હ છે જેમ કે મોટા તબેલા વાળા હશે એમનો પગાર ખૂબ બધો આવતો હશે એમનો પગાર એટલો આવતો હશે હા એનો પગાર આવતોું હોય છે જેમ કે આપડે અલગ અલગ રીતે આપણે એમનું મજૂરી કરીને વધુ કાસચારો આવીને ગાયોને નાખ હોય છે તો એમાં બહુ આવક થતી હોય છે એટલે આવક થતી હોય છે કે તમે એ વાત જવા દો કે સવારના સમયે સાર નાખવાની સાંજ ના સમયે એમને મકાઈ છે પછી કોઈ રજગા બાજરી છે એવા ઝૂઠ વાટીને તમે એના ભણી રાપી રેતા હોય છે એમનું જીવન પોષણ એમનું વધુ જતું હોય છે એટલે એ પ્રમાણે પગાર આવતો હોય છે પંદર દિવસે પંદર દિવસે ડેરીમાં એક નિયમ હોય છે પંદર દિવસે પંદર દિવસે વગર આવલવા આલવાની સિસ્ટમ હોય છે હા વાત સાચી છે